હાલો, હાલો.
હાલો.
કેમ છો ભાઈ હાલમાં તો મારા બાજુ કેવું વાતાવરણ ચાલી રહ્યું છે?
અહી નહી ભાઈ હાલમાં તો ગરમી ચાલી રહી છે. તો ખૂબ જ વધારે એવી ગરમી લાગે છે. જેથી કરીને હમણાં તો હું પંખા નીચે જ વધારે ટાઈમ સ્પેન્ડ કરું છું અને અમારી જે વાડી છે તો ત્યાં જઈને જ બેસી રહ્યો છું. કારણ કે હાલમાં જો એટલી બધી ગરમી પડી છે. અને આજના આ વર્ષમાં તો એટલી બધી ગરમી પડવાની છે એવું કહી છે કે હજુ તો શરૂઆત જ છે અને હજુ વધારે પડશે એવું કહી છે જે આપણા મતલબમાં ગુજરાતમાં પેલા તો અહ પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપ જતો જ નહી હતો તો આ વખતે એટલો બધો તાપ વધી ગયો છે ને કે ખુબ જ વધારે ગરમી પડવા લાગી ગઈ છે. તમારા બાજુ પણ ગરમી તો વધી જ હશે એવું મને આશા છે.
જોવા જઈએ તો અમારી બાજુમાં ગરમી તો ખૂબ જ વધી ગઈ છે અને ગરમીનું પ્રમાણે એમ જોવા જઈએ તો મુખ્ય કારણ તો એ જ છે કે પ્રદૂષણ હમણાં શું છે કે ચારે બાજુ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તેના કારણે શું છે કે આપણે અહીંયા જે ગરમીનું પ્રમાણે જેટલું એમ નોર્મલ હોવું જોઈએ તેના કરતાં ખૂબ જ વધી ગ છે અને એ બાબત આપણા માટે સારી નથી કારણ કે ગરમીનું પ્રમાણ જો વધતું રહ્યું તો આપણી જે વનસ્પતિઓ છે અને જે પશુ પક્ષીઓ છે તેમને પૂરતું પાણી મળશે નહીં કારણ કે આ જે ગરમીના કિરણો છે એના કારણે પાણી વરાળ સ્વરૂપે આ આકાશમાં જયા કરે છે. જેના કારણે આપડે ધરતી પરથી પાણીનું ઘણું બધું શોષણ થઈ જાય છે. એટલે જોઈતું હોય તેટલા પ્રમાણમાં ખેતીને પણ પાક મળી શકતો નથી એટલે આપડે હંમેશા પાણીનો જેમ બચાવ કરવો જોઈએ અને ગરમીનું પ્રમાણ ઘટે તે તેવા કોઈ ઉપાય કરવા જોઈએ. તમારે શું કેવું તમારી બાજુ પણ આ જે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે એમાં કશે ને કશે પ્રદુષણ તો અસર કરતું જ હશે ને?
હા ભાઈ આ પ્રદુષણ ના કારણે છે ને આપણે પહેલા તો હું એકદમ પેલી વાત કરું અહ સાયન્સ વાળી તો એમાં શું થયું છે કે જો પ્રદુષણ આજના જમાનામાં ખુબ જ વધી રહ્યું છે જેમ કે આપડે કેટલીક વાહનો ચલાવીએ છ છેએ ફેક્ટરીઓ ચાલે છે તો આ બધી વસ્તુ તે ખુબજ એવું પ્રદુષણ વધી ગયું છે અને જેથી કરીને આપડા જે પૃથ્વી ઉપર જે ઓઝોન લેયર આવેલી છે તો ઓઝોન લેયર માં કાણા પડી જવાથી છે ને સુરજ ની જે રોશની આવે છે ને પ્રકાશ થી આપડા આ પૃથ્વી પર સીધો પડતો હોય છે પેલા શું નતું હોય કે ઓઝોન લેયરમાં આ પડીને પછી પ્રકાશ પડતો હતો જેથી કરીને આપણને ખુબ જ એવી ઓછી ગરમી લાગતી હતી પરંતુ હવે કાળા પડવાથી સીધો પ્રકાશ પડે છે તો જેથી કરીને આપણને તેમનો ટાપ એકદમમ સળગવા જેવો લાગે છે જેથી કરીને આપણને ખુબ જ એવું સળગે ટેવું લાગે છે અને આપણને ખૂબ જ વધારે એવી ગરમી લાગતી હોય છે. જો આપણે આ પ્રદુષણ અટકાવીશું ને તો આપણે આપ આપણો આ ગરમી લાગવાનો સિલસિલો ઓછો થઈ જવાનો છે. તો પહેલાં તો આપણે પ્રદુષણ અટકાવવું જોઈએ પ્રદૂષણ અટકશે તો જ આપણે આ ગરમી પણ ઓછી થઈ જશે અને ખૂબ જ એવું સારું રહેશે આપડા માટે. અને આજના હમણાં તો આ વર્ષમાં તો ખુબ જ વધારે એવી ગરમી પડી ગઈ છે તો આ માટે તો અમે તો ઘરે એકદમ પંખા નીચે જ બેસી રહીએ છીએ અને બહાર તો બપોરના સમયે તો નીકળવાતું જ નથી કારણ કે બહાર જો નીકળવા જાય તો બીજા દિવસે બીમાર જ પડી જાએ એવું લાગે છે. હું મારી વાત કરું તો જયારે હું અહ એક દિવસે બહાર નીકળ્યો બપોરના ટાઈમ પર મારે કામ હતું જવા માટે તો મેં રૂમાલ રૂમાલ કઈ પણ ના બાંધ્યું અને એમ જ બહાર નીકળી ગયું તો શું થયું કે મતલબ ખૂબ જ ગ-ગરમી લાગી મારું એમ મોડા પર પણ એકદમ ખૂબ જ વધારે ટાપ પડવાથી એકદમ કાળો જેવો પડી ગયો અને ખૂબ જ એવી ગરમી લાગવાથી રાતના મને તાવ પણ ભરાઈ ગયો. તો પહેલા તો આપણે બહાર બપોરના સમય પર તો નીકળવું જ ન જોઈએ અને જો નીકળવાની હાલત હોય તો આપડે પેલા તો એક સનસ્ક્રીન લગાવવી જોઈએ અને આપડે મોણા પર કઈ રૂમાલ કેવું ક બાંધવું જોઈએ તેથી કરીને આપણને ખુબ જ વધારે ઓછો ટાપ લાગે અને તેથી કરીને આપણા શરીરને આપણે સારી રીતના બચાવી શકીએ કારણ આપણને ખુબ જ લાગે છે કે આ બધું કરવાથી શું થશે પરંતુ આપડા માટે ખુબ જ એવી જરૂરી વસ્તુ છે અને આપને એવું વધારે ગરમી લાગવાથી બપોરે નીકળવાથી આપને કેન્સર જેવી બીમારી પણ થઈ શકે છે તો આ બ ધી બીમારીને અવોઈડ કરવા માટે આપણે એટલું ટનકરવું જ જોઈએ સનસ્ક્રીમ લગાવવી જોઈએ અને બપોરના ટાઈમ પર ઓછામાં ઓછું નીકળવું જોઈએ બહાર અને જે પણ કામ પટાવવું હોય આપડે દસ વાગ્યા સુધીમાં કા તો પછી પાંચ વાગ્યા પછી પટાવવું જોઈએ અને ગરમીના સમયમાં બપોરના ટાઈમએ તો આપણે નાના છોકરાઓ અને એને તો બિલકુલ જ ના નીકળવું દેવું જોઈએ કારણ કે બપર ના ટાઈમમાં જો નાના છોકરા બહાર નીકળશે તો ખુબ જ એવી પરેશાનીઓનો સામનો કરવો પડશે.
હા, તમારી વાત એકદમ સાચી ને તમે જયારે નાના બાળકોની વાત કરી ત્યારે અમારી બાજુ પણ નાના બાળકોનો રિલેટેડ એક કિસ્સો બનેલો કે હાલમાં શું છે કે એપ્રિલ મે એની રોટુ ચાલી રહી છે તો એપ્રિલમાં શું હોય છે કે એ લોકોની પહેલી તારીખ છે જે એપ્રિલ ની અહ સ્કૂલ મોર્નિંગ થઈ જાય છે એટલે સ્કૂલ નો ટાઈમ સાડા સાત થી સાડા બાર નો થઈ જાય છે એટલે એ સારી બાબત તો છે કારણ કે પછીથી ગરમી પણ વધી જાય છે પરંતુ બનાવ એવું બન્યું છે કે સાત વાગે જવાનું એ તો મને બરાબર લાગ્યું કે સાત વાગે સવારે તો ઠંડી જેવી હોય એટલે બટલું બધું વાતાવરણ ગરમ નહીં હોય એટલે બાળકો જઈ શકે. પરંતુ એ લોકના આવાનો ટાઈમ એવો રાખ્યો છે કે સાડા બાર સાડા બાર તો એકદમ ફૂલ ગરમી હોય છે અને એમાં તો બાળક જો ઘરે આવતો હોય તો એ તો ઘણી બધી મુશબતોનો સામનો કરવો પડે છે. હાલમાં શું છે કે હાલમાં આપોડુ દેશ આગળ વધી ગયો છે એટલે આપ ત્યાં એ સી ની કો આપડે ઈકો માં ટ્રાવેલ કરે છે કેટલી જગ્યાએ તો બસ સરકારી બસ લેવામાં આવે છે અને પ્રાઇવેટ સેક્ટરમાં પણ બસ લેવામાં આવે છે એટલે એમ સોરક્ષા તો છે પરંતુ જે સરકારી શાળાઓ છે તેમાં શું હોય છે કે અમુક ઘરના અહ મધ્યમ વર્ગના જે વિદ્યાર્થી હોય છે તેઓ જાય છે. તો એ લોકોને આમ એમ તો સુવિધા આવી ગઈ છે પરંતુ નજીક હોય એક કિલોમીટરની અંદર તો તે લોકોને વેન મળતી નથી એ લોકો એ ઘરે ચાલતું કાંટો પછી સાયકલ પર કાંટો પછી પે લેવા તે લોકો સાથે જવું પડે છે તો તેમાં એક કિસ્સો એવું બન્યો હતો કે અમારે સ્કૂલ સામે જ છે તો એ બાળક અમારે ત્યાં ઘરે ચાલતું આવતું હતું તો તેહેવામાં શું છે ગરમીનું પ્રમાણ એટલું બધું હોય ગયો થતું અને લુ પણ લાગતી કે જેના કારણે એ એને ચક્કર આવી ગયા હતી. તો સારું હતું કે એ ચક્કર આવી ને પછી અમે થોડીક અમે તયે જતાય હતા, અમે અમારે જે શાળાઓમાં અમારે કામ હતું એટલે જ તા હતા, એટલે અમે એમને હોસ્પિટલ લઈ ગયા, અને ત્યાં એની સારવાર કરી. એટલે એ બાળકને સારું થઈ ગયું, પરંતુ ત્યારે અમને સમજ પડી કે ગરમીનું પ્રમાણ જેમ-જેમ વધશે તેમ-તેમ આપણે હવે ઘણી બધી મુસીબતનો સામનો કરવો પડશે. એટલે અમે શું જ કર્યું કે જેના લીધે ગરમીનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે, એટલે પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઉપયોગ કરવાનું ટાળ્યું, અમે કશે પણ નીકળીએ, એટલે કે બજાર માં જઈએ, હટવાડા માં જઈએ, કે પછી મોલમાં શોપિંગ માટે જઈએ, તો અમારી પાસે જે થેલી હોય છે કાપડ ની બનાવેલી તે જ થેલી નો ઉપયોગ કર્યે છે. એમ ઘણી રીતે અમે પ્લાસ્ટિક પ્રદુષણ અટકાવી છી. તો તમે આવું જે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તે અટકવવા માટે તમે પણ એમ કઈ ને કઈ તો ઉપાય કર્યો હશેને. તો મને પણ એક બે ઉપાય કહેશો તમે?
હા. આ બધા માટે અમે ખુબ જ એવા વધારે ઉપાય પણ કર્યા છે, અને ખુબ જ એવું બધું કર્યું છે કે જેમકે અહ પ્રદૂષણ અટકાવવા માટે અમે પેલા તો ગમે ટા કચરો ના ફેંકીએ છીએ અને અહ બધાને રોકીએ છીએ જેથી જેમકે હું મારા જ ઘર ની વાત કરું તો મારા ઘરે પેલા ગમેટા કચરો નાખી દેતા હતા, પરંતુ મે બધાને કરીને કચરો ફેંકવો નહીં, અને રોજે એકદમ અહ ઘરને સાફ સુથરું રાખવું, અને આપણા આંગણાને પણ સાફ સુથરું રાખવું. જેથી કરીને અહ પ્રદુષણ ખુબ જ ઓછું થવા માંડ્યું સે હમણાં, અને ઘરે પણ પહેલાં તો ગમે ત્યાં કિચનમાં આ બધું ગમેટે લાખી દેતા હતા, પરંતુ હમણાં તો તે બધું પણ ન લાગ ન લાગતા એ બધી બાબતો પર ધ્યાન રાખવામાં આવે સે, અને કચરા પેટીમાં જ બધો કચરો પણ નાખવામાં આવે સે. અને અમારા ગામમાં પણ અમે સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે, જેથી કરીને આપણે આ બધી વસ્તુઓ પર કાબુ લાવી શકીએ, પરંતુ આપણે એક જ જગ્યાએ એવું બધું કરીને કઈ કરી શકીએ નહીં, પણ આપણે બધા જ જો ભેગા મળીને પ્રદુષણ અટકાવવા માંગીએ તો જ આપણે પ્રદુષણ ઉપર કાબુ લાવી શકીએ કારણ કે તોજ આપણે આ બધી બાબતો પર વધારે કરી શકીએ. અને પ્રદુષણ એક જણાથી તો અટકવાનું શે જ નથી, અને પ્રદુષણ જો અટકાવવું હોય તો આપણે બધા મળીને જ અટકાવવું પડે. તેથી કરીને આપણને ગરમી પણ ખુબ જ ઓછી લાગે અને આપણે ગરમીમાં ખૂબ જ એવું સર્વાઈવ સારી રીતના કરી શકીએ, કારણ કે ગરમીમાં જે મોટા લોકો હોય તે લોકો તો એ સી લગાવેલી હોય, એટલે એ સી લગાવવા થી શું કે તે લોકનું તો ટેમ્પરેચર મેન્ટેન થઈ રહે, પરંતુ જેઓ એ સી અફોર્ડ કરી શકતા નથી, તો તેઓને તો ખુબ જ એવી વધારે ગરમી લાગે છે, અને એ સીમાં શું હોય સે કે તે ગરમી એ લોકો ઠંડી કરતા હોય જેના લીધે પણ આપણે ગ્લોબલ વોર્મિંગ વધી રહી છે. તો આપણે એ સી નો ઉપયોગ પણ ઓછો કરવો જોઈએ, પરંતુ જો એ સી નો ઉપયોગ આજકાલમાં ખુબ જ વધારે થઈ રહ્યો છે. અને એ સી જે ઓફોર્ડ ના કરી શકે તો તે લોકને ટો ખુબ જ એવી વધારે ગરમી લાગવાની સે, અને જેઓ શહેરમાં રહે સે તો તે ટે લોક ને ટો કમ્પલસરી એ સી લગાવવું પડે, કારણ કે ખુબ જ વધારે એવી ગરમી લાગે. ગામડાના લોકો તો ગમે ત્યાં વાડીએ ને એવું જતા રહે તો તેઓને ખૂબ જ ઓછું એમ એટલો બધો સામનો ન કરવો પડે, જેથી કરીને આપણેે આ બધી બાબતો પર ધ્યાન રાખવું પડે.
હા એ વાત તો સાચી જ છે. ને ધ્યાન રાખવું એ ખુબ જ જરૂરી પણ સે. અને અમારે ત્યાં અમે જ્યાં જોબ કરીએ છી ત્યાંથી અમને પણ એક વાર શું છે કે ગામડાની મુલાકાત માટે લઈ ગયા હતા, ત્યારે અમારે ઘણા બધા ગામ એટલે ઘણા બધા ગામડાઓ ફર્યા હતા, અને મને ઘણા બધા ગામમાં એક વાત કોમન જોવા મળી કે ત્યાંના જે ખેડૂતો હતા તે એવું જણાવતા હતા કે અમાર ત્યાં પાકના નુકસાન તો એમ તો ચોમાસાની ૠટુમાં પણ થાય છે, કારણ કે કોઈ વાર શું છે કે વરસાદ એટલે કે જેટ જોઈએ પાક તેના કરતા વધુ પણો પડે છે તેના કારણે જે પાણી ન નીકલની વ્યવસ્થા ની હોય તો આપણે શાકભાજી નુકસાન પામે છે. એ વાત તો મને સમજ હતી એ જ્ઞાન પણ હતું. પરંતુ ગરમી પણ એક વનસ્પતિને અસર કરે એ મને નહીં ખબર હતી. તો એમણે મને જણાવ્યું કે ગરમીના કારણે શું હોય છે કે જો એ લોકો અમે જ્યાં ગયા હતા કેરીનો પાક હતો તો કેરીનો પાક શું હોય છે કે મે મહિનામાં એકદમ તૈયાર થઈ જાય છે અને પછી શું ચોમાસા ઋટો આવે છે તો તે પહેલા જો ગરમીની ઋટુમાં જો ખુબ જ ગરમી પડી તો કેરીનો પાક શું છે કે પહેલા જ પાકી જાય છે એટલે કે બી આવી હોય અને ત્યારે પાકી જવા લાગે છે. એટલે જે કેરી હોય છે તે ચદ્દર નાશ પણ હોય છે અને એ પાકેને કેરી ખાવા પણ નથ બગડી જ જાય છે અને એ ઘરે પણ આપણે લાવએ તો આપણા જે પશુ પક્ષી હોય છે એ પણ ખાતા નથી એટલે એમાં શું છે જીવ જંતુ પડીએ છે એટલે આપણે ગરમી એ રીતે પણ અસર કરે છે અને એટલે ગરમીના ઘણા બધા જોવા જઈએ તો સાઈડ ઇફેક્ટ પણ છે અને બેનિફિટ પણ છે. પરંતુ એની સાઈડ ઇફેક્ટ વધારે છે. હાલમાં શું છે ગરમી વધે તો હાલમાં જે સિટીમાં લોકો છે અને ગામડાના લોકો પણ વોટર પાર્ક એમ ઘણી બધી એક્ટિવિટી કરવા માટે જાય છે અને વોટર પાર્ક એક સાર ઓપ્શન પર છે. પરંતુ વોટર પાર્કમાં એક બેડે બેડ ઇફેક્ટ એ પડ છે કે ત્યાં કોઈ વાર જમવાનું અ આમ તોમ હોઈ શકે છે અને એક મોટો પ્રોબ્લેમ મેજર શું છે કે ત્યાં પાણીમાં તા સાથે ના હોય છે એટલે ગમેટી વ્યક્તિનીને ગમે તે બીમારી હોય કેટલાક વની ચામડીની બીમારી હોય છે તો એના કારણે શું છે કે અમુક જે નબળા વગના માધ્યમના જે આપડા જે બાળકો હોય કે પછી આપણે જે આપણા ઉંમરના બાળકો હોય તેઓને શું છે કે ઘણા બધા રોગોટ હોવાની સંભાવના પણ રહેલ છે અને મેં જોયું પણ છે કે વોટર પાર્કમાં જે ગયા હોય તેમને પછી થોડાક સમય પછી ઘણી બધી મુસીબતો નો સામનો કરવો પડે. એટલે વોટર પાર્ક જવાનું આપડે તાળવું જોઈએ ને? ગરમીને પ્રમાણે જે બને તેમ મેન્ટન રાખવું જોઈએ. ચાલો મળીશું તમારી સાથે વાત રવી ગમી તો મને પણ આમ ઘણું બધુ શીખ મળે છે અને તમને પણ ઘણું બધું સીખવા મળ્યું છે હશે એવી મે આશા રાખું છું ચાલો મળીએ.
હા મળીએ.